હલો કરે.
હુંતા.
હજી એકટાને.
હા તો.
હાલો દાતા ર આવું.
દાતા જવું અત્યારે.
કાલ
તમે જઈ
હા.
કઈ રાત ના.
બપોરે ગયા ત ને રાતે ઉતરે.
ચાર પાંચ
પાછા ઉતરી ગયા એટલે ગયાતા કેટલા વાગે.
હા કોણ આવે બેે વાગે. હમ. તારા
અત્યારે હવે જવું આઠ નવ વાગે. આઠ થઈ ગયા એટલે નવ દસ. નહી આવતો નથી એ તમે ઓલી બુસ છો ને બાઉ દિનની.
હા.
જમવાનું થઇ ગયું.
થઈ જાય થોડાક સમયમાં.
જમવાનું થાય પછી આ
હમ
હમ ભરી તો મારો વાટ તો આવી જાય ન આવી જાય.
હમ
કે મા આવું.
હાલે આ ત્યાંથી તમ બધા ભેરા હોય ને અહીથી આમ તો હોય જ અમ ભેરા.
તારે ન હોય ને અરી પાસે પાસે એટલે તુંર ના બરાબર.
એથેટિક બંધા ના હોય તો યાર હ બીજું હોય.
એ ઉદલાનો ફોન આવ્યો હતો.
મને આવ્યો તો પણ ઉપડો ન. હ હું કમે લેક્ચર છે, નવક વાગ્યે કરી. ઉદલા ને મેં કાલે એમ કીધું તું મારે જવું નોબલે
કેમ
નો બલે જોેલું હે જોગ ફેરેલા
હા
પરતી મેળો
ઓહો
અહીં આવે ઘણી બધી કંપની વાળા
યોગા પાર્ટ ટાઈમનો હોત નહી
હું ઈશતા ને કહું ક્યાં ગોર
મારે તો ઓર્ડર લઈને હતા સરોવર માંથી કે લિઓમાંથી બા હું ના કેમ હજાર હજાર રૂપિયો આઠસો આઠસો રૂપિયા આઠસો આઠસો રૂપિયા દી તો પડી જતો
ક્યાં પડી ગયો
હા લીવમમા
હ હ
હ મજા જ સીધા
હમ
તેખમ ડરેક્ટ આમાંમાચ ફોન કર
મેં હું ક હમાં કર એને કરતા હું ક આમાં કરું કોલેજ ગયો કે નહી એમ પૂછવા
ના મને ઉદલા નો ફોન આવ્યો હતો કે જાવું કે મેં કીધુંમ ના હ આજે સીધો નથી આવ્યો એટલે મારે નથી જવું
બરોબર છે સીધો આવે તો જ જવાનું કે
વાઈબ મેચ ન થાય ને બદલા હ પાછી આપડી એવી
એ વા છે
ભગચો દિવારી એ ભણવા વાળ આપડે ભગચો દિવાળ
હમ
હમ તું તવિષો જ હ
એ હું તને હું કઉ
હા બોલ
આમાં હે ને દસ મિનિટ વાત કરવાની હોય રેડી અને બોલવાનું ભાઈ પણ હું તો કઈ બોલતો તો નથી હું તો એમનેમ ચાલુ કરીને રાખ દઉ તો તો એ મારા બધા કોલ રિજેક્ટ થાય ને આમાં હે ને દસ મિનિટ ફોનમાં વાત કરવાની હોય ને હાલ
પટલે હાથ ચેક પૈસા આવ્યો આમાં
હાચક આવે મને ખબર હે હું તને કમી હા પણ કેટલા આવ
બે હજાર
હમ
હા
એટલે આમાં કુલમાં આપડે આમ આવી રીતને વાત જ કરવી પડે ને
હા
હું એલા વાત નથી કરતો એટલે તો કઉ તો એ કોલ મારા બધા રિજેક્ટ થાય હે કે હલ હે
હા રિજેક્ટ થઈ જાય
હા તો રિજેક્ટ થઇ જાય તો એ પાછા મારે બધાય વાતો કરવી જો ને નોર્મ
ત તું ક ક કને ફોન કર્યા
મેં મારી હોસ્ટેલ ના યશવંત નેને આપ્યો ક મારી બાજુ ન બેડ વાળા ને આપ્યો
હમ
બે હું ખાલી એ ફોન ચાલુ રાખીને હું મારો ફોન ચાર્જિંગમાં રાખી એ ચાલુ રાખીને નાટા મારતો હોય ક બોલ્યા ને એમાં એમનેમ ચાલુ હોય
તો કોડ કોડ કા થેલાવ
હે
કોડ વગેરે વાત કરે
કોડ તો તે મને આપ્યો ને
એક વડે હાલે બધાને
એટલે એને કોટ જોઈ સાામે વાળા ને
હા તો
એવું હૈ યાર
ત્યાં હ લગડ થકરગ જ્યાં હોય એને લાગી પડ
યાર એ કોટ તો દે યાર અમને
હાલને કોડ હું હોસ્ટેલ જમવા જઉં ને નાથી ચાર પાંચ લઈ લઉં ને ચાર પાંચ તને
કાલ તો તને વોટ્સએપમાં આવ્યો હતો
ત એક ક નાખે ન દીધો
એટલે હું અલગ અલગ કોડ આવે
હા તો
એ ગોતવાના કેમાંથી મને કહી દે ને
એક ટીમ હો એક ટીમ માંથી ગો ટીમ ન કોઈક લીડર હોય ને ગોતવાને
હમ
હા કોઈ ને કોઈ એમ ન અમલય ના કોડ
ઠીક છે તો હેને તું મને એક કોટ તો દેલા મને તો હમે વાળા પાસે કોડે
હા આપડ બોલી હોસ્ટેલે જમ પછી તને કોડ મોકલાવો ને અત્યારે તો મારી કઈ નથી
હા
હા
ખઈલા આવી ના આવવ તો
હા પણ
તો મારે તને મન્યાને ફોન કરવાના
હમ હું અવલો હ તોય હોતી
હા
મુંવી રને તો દખના મેડમ
હાાઈ આજ શનિવાર છે
એ તો હું કામ જાનું
એ એ તો ભૂલાય જ
પાજકાથી દેખાડ સંખ્યા એ ન કોઈ ના
આજ મને બોલો હું કઈ ગર્લ્સ હોસ્ટલ વાળ શો કર શનિવારે જાય નહી હો
કા કોલેજ
એ અમારી જેમ છે હ શનિવારે નઈ જવાનું સોમ મંગળ ને ગુરુ શુકર આપડું હવે નિયમત છે આપ ડે આપડે જો અઠવાડિયા માં શ્યારથી જવાનું સોમ મંગળ ને ગુરુ શુકર
હ હ એમને ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીઓ હારી આવી છે આ ગર્લ્સ હોસ્ટેલમાં હું એફ વાયમાં
એફમાં તો છે ને આપ આપણા ક્લાસમાં એક ખબર બુરખાવાળી
મસ્ત.
હમ, એ એક નંબર ફડ બનાવે લે.
તો પાડીક?
નઈ નની યરે કઈક વાત કરવી પણ કેમ કરવી?
એ ત ક ત એ
ના, કોક ભેગી ને કોક ભેગી હોય. એકલી તો હોય જ નહીં.
તું તારા એ સ્થિતિ કપડાં એ મને મોકલી દેજે.
હ, લઈ જમ.
હા. હારા લે ને, હાર આમ ગિરનાર ઉપર જડાય, પ્રોફેશનલ ટાઈપ પડ જાય હવે.
તમને પેલા પોહ જઝ આવડેલા?
એ તો કો, કોઈ તોમે તને લઈ જાવ હોયને? આટો થઈને તો
તું હ, ત, ત પેલા શીખી લહેર થાય. ખબર હે ને, તું ફોટા રાખે એમું એમ હું તારું ઓલું બધું કરતો હોય.
તો મને નથી આવડતા, તું એકલો હતો. તને આવડે, તારે નથી દેખડાવું અમારે જે જવાને. લેવા પણ ફોટા એટલે તે મને ફોન કર્યા કોઈ દી.
અત્યારે તો કર હાલ હતા અત્યારે
તો કાલ દાતારથી કાલે, ગિરનાર જાઉં હોય તો બોલ.
ગિરનાર નહી હો, ભાઈ! ગિરનાર નઈ, ગિરનાર ફાટે, દાદ. તારા હાલો.
તારા તો આજ કાલ જઈ આયો? આજ તો આજ નો વાર. પાછા બે-ત્રણ દિવસ જાવું, બુધવાર નું રાખીએ.
ઠીક.
હ, હા! જોડતા જ નહી આવે કઈ.
હું હવે દાતાર. તો મને ગમે તે કહેવાનું, દાતાર આવી જાય, બાકી ગિરનાર ને નહીં આવ.
ગિરનાર જાઉં હે.
દાતાર કદાચ ને હું હજુ વિતરો હોય છું ને, તમે કહો ને કે પાછો સડી તો હું પાછો સડી.
હ, ગિરનારમાં શું છે? હું થાય તને.
ગીરનાર આપડી ફાટે, ભાઈ.
ના.
શોધતા.
હમ્મ, તારી જ જ્યાં હોયને ત્યાં ફાટતી હોય. આ બધા કપલિયા કે જો બધા લાગેરિયા.
હે.
આપણે ફોનમાં વાત કરતા ત્યારે.
હા, એલા.
એ તો આપણે આમ જોઈને હોતી.
એલે, એ અ ગર્લ્સ હોસ્ટલ માં જ રે છે.
મસ્ત હતો, એના કીસ કરીને વાંધો ના આવે.
અવે યાર, હું એમાં મજા આવે.
મજા આમ બોડીમાં હતી, એટલે આમ ડિમ્પલ પડતા કાલે જોઈ હતી. હે, આખ નોટિસ કરી લેેતી બેઠા બેઠા.
એલા, ઓલાનું બ્લેન્કેટ દઈ આયો. રસિક.
તમે કઈ બાજુ હલો, હલો, હલો, હલો, હલો, હલો, હલો? તું અઈ થી સિદ્ધાંત ગયો તો.
ક્યા?
સિદ્ધાંત.
નહીં થાય જોય તો.
એ તણ ગોતન છે, માર હા હા્
મે સીદ્ધાંત કતો હતો ને એ બુક ઓલી જુનય લઈ ગઈ
કા
એ મારે એક કે મનેે ઈ મને પીપીટી બનાવી દેવા હું કાલે બુક લઈ જઈ એ એને કઈ એ બુક માં ખબર નથી મને કઈ ખબર નથી એ બુક લઈ ગઈ
એ કોણ
તુંમિયા ના સો
જુનિયર ઘણી બધી ઓ અચ્છા એક એઝ અ ફ્રેન્ડ
એજ છે
મરી જાય મારી ફેણ મને
હ વા તો કેટલોક જો તાર
એટલે હાથ ધોવાયને શું જોઈએ. હાલો.
ગમે જાય થોડીક વાર હું તાનાડી કરું પાંચ મિનિટમાં ફોન દ મિનિટ થઈ ગઈ તારી
ઉભોરે હવે ક
હા